એકદમ મજામાં જેસી કરસ
જય શ્રી કૃષ્ણ બસ મજામાં પતી ગયા વાળું પાણી તમારે
હા એકદમ પતી ગયું તમે તમારું પત્યું
ના બસ અમારે થોડુંક બાકી છે કરીને જમાડી દીધું પણ હવે મારા હસબન્ડ આવ્યા નથી તો હવે બસ હમણા બેસીશું થોડી વાર માં જમવા આજે મોડું થઈ ગયું અમારે એટલે એમને હજી આજે વાર છે તમે લો થોડી વાર તમારી સાથે વાત કરીએ કઈક નવી વાતો જાણીએ એકબીજા ને જણાવીએ એટલેીધું મને આજે વિચારો બપોરે આજે કેવું થયું અમારે લાઈટ જતી રહી ત ઘરે અને પછી તરત જ ને મોબાઈલમાં તો નેટ ચાલુ જ હોય એટલે પછી બધું સર્ચ કર્યું તો એમાંથી લાઈટના લાાઈટ જવાના કારણો અને અત્યારે વરસાદ છે એ બધું એમાંથી જાણ્યું એટલે મેં કીધું ટેકનોલોજી અત્યના જમાનામાં કેટલી બધી વધી ગઈ છે તમે ઘરે બેઠા છો કશું જ ખબર નથી તો બી મોબાઈલ દ્વારા ટેકનોલોજી દ્વારા ઘણું બધું તમે જાણકારી મેળવી શકો છો એટલે મે કીધું લાવો ચલો આજે તમારી સાથે વાત કરું પેલાના જમાના હા ટેકનોલોજી પર આપણે મેં કીધું વાત કરીએ આપડણે પેલાના જમાનામાં તો કેવું હતું ટપાલ લખીને એકબીજાને સંદેશો આપતા એ ટપાલ ને જવામાં ત્રણ દિવસ થાય અઠવાડયું થાય પછી વળતો જવાબ હવે એમાં બીજા દિવસો નીકળી જાય પંદર વીસ દિવસે એકબીજા ના આપણને સમાચાર મળતા હતા અને ધીમે ધીમે જેમટે વધી એટલે તો દુનિયાના દેશના ગમે તે ખૂણામાં બેઠા હોય આપણે એક મિનિટમાં એક સેકન્ડમાં એક જણા સાથે વાત કરી શકે છીએ અને વિડીિયો કોલ પર પણ હવે તો વાત થાય છે નવા નવા ટીવી સ્માર્ટ ટીવી આઈ ગયા છે હવે પેમેન્ટ ડિજિટલ થવા માંડ્યું છે પેલા તો બેંકમાં પૈસા ભરવા જવું હોય તો લાંબી લાઈનો લગાવવી પડતી ત પૈસા ભરવા જવું હોય પડશે પૈસા લેવા જવું હોય તો પણ હવે તો મોબાઈલ ને ડિજિટલ થઈ ગયું છે બધું એટલે આપણે બહુ જ ટૂંક સમયમાં બધું જ કામ કરી શકીએ છીએ શું કેવું છે તમારું ભાઈ
મારું જ યાદ માનવું છે કે આજ જે આધુનિક યુગ છે અત્યારનો જે સમય ચાલુ રહ્યો છેટેક ટેકનોલોજી ન જ યુગ કહેવામાં આવે છે કારણ કે દરેકટે દરેક જગ્યા એથી ટેકનોલોજી નો ઉપયોગ થાય છે કે વાત જવા દો આજે જીવન ન કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ટેકનોલોજી નો ઉપયોગ ના થતો હોય દરેક જગ્યાએ જેમ કે શિક્ષણ આરોગ્ય ખેતી ઉદ્યોગ પરિવહન બેંકિંગ સંચાર મનોરંજન જેવા ટોપિકમાં પણ ટેકનોલોજી નો ઉપયોગ થઈ ગયો છે અને ક્રાંતિ સર્જે છે એટલી બધી એના કારણે જીવન એટલું સરળ ઝડપી થઈ ગયું કે સમય ને પણ અમુક વાર પાછળ છોડી દે છે ટેકનોલોજી માણસ જાણતા હોય તો વિજ્ઞાનનોો વધુ ઉપયોગ કરીને ટેકનોલોજી માં વધુ સફળતા મેળવે છે એવું કેવાય છે અને પેલા સમસ્યાઓ એટલી બધી આવતી પણ હાલના કારણે ટેકનોલોજીની ઉપયોગના કારણે સમસ્યાઓ પણ ઓછી થઈ ગઈ અને સમયનો પણ બચાવ વધારે થતો થઇ ગયો અને એના માટે જ આનું સોલ્યુશન લાવવા માટે ઓટોમેટિક મશીનો ટેકનોલોજી દ્વારા એ પણ ટેકનોલોજી મનુષ્ય દ્વારા જ લાવવામાં આવી. અને એનું મહત્વ જ આજે બજારમાં એટલું બધું વધી ગયું. કે માણસ ફ્રી થઈ ગયો એકદમ જ માણસ એક ખૂણે બેઠો હોય અને ટેકનોલોજીના આધારે એનું કામ ચાલ તુ રહે છે માણસ ઊંઘતો હોય તો પણ ટેકનોલોજી ના આધારે એનું કામ ચાલતું રહે છે. જે કે મોબાઈલ કોમ્પ્યુટર ઇન્ટરનેટ એના વગર જીવન આજે સફળ મતલબ કે કલ્પ્યું એ પણ ગુણો છે. એટલે અવે ટેકનોલોજીને દુનિયાને એકબીજાની નજીક લાવી દીધી ટોટલી ને કોઈ પણ વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણા માં બેઠેલા વ્યક્તિ સાથે બી સેકન્ડ એક જ સેકન્ડમાં વાત કરે એનું કારણ છે ટેકનોલોજી ઓનલાઈન શિક્ષણ થઈ ગયું ડિજિટલ બેન્કિંગ વિડીયો કોલ ઈ કોમર્સ આ બધી જ સુવિધાઓ ટેકનોલોજીની જ ભેટ છે એક ટાઈપની આજે શિક્ષણમાં પણ ટેકનોલોજી આવી ગ્યુ હાલમાં જ તમે જોયું હશે કે વરસાદી પાણીથી પૂરના પૂર એટલું બધું પાણી આવી ગયું કે સ્કૂલો કોલેજો બધી જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છતાં પણ અમુક ક્ષેત્રમાં ટેકનોલોજીના કારણે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું આ ગજબ ની વાત કહેવાય કે આટલી ખરાબ સ્થિતિમાં પણ ટેકનોલોજીના દ્વારા શિક્ષણ ચાલુ રહ્યું જે દરેક જગ્યાએ રજા હતી પણ ઓન ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. ખેતીના પણ ટેકનોલોજી આવી ગઈ છે આજે એવી જ રીતે ઉદ્યોગ વેપાર પરિવહન સંચાર બધી જ જગ્યાએ ટેકનોલોજી નો એટલો બધો ઉપયોગ થતો ગયો કે માણસે પોતાની આળસ બાળસ બધું સાઈટ પર મુકી આ બાબતે તમે શું કહેશો એના ફાયદા શું છે કે એના ગેરલાભ શું થાય? શું કેવું તમારૂ?
બઉ બિલકુલ સાચી વાત તમે જે ઓનલાઈન વાત કરી મારે દસ વર્ષની દીકરી છે એને પણ એવું જ હતું કે અત્યારે જે રીતે નો વરસાદ છે શહેરમાં તો એ અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યા થોડુંક નીચાણ વાળો ભાગ છે તો એની સ્કૂલ જે હતી એ બાજુ બહુ જ પાણી ભરાઈ ગયા હતા કે મતલબ મોટા વાહનો એ જવા અવર જવર કરતા થોડી તકલીફ પડે એટલે જે રજા હતી એમાં એમનું શિક્ષણ ઓનલાઈન ચાલુ જ રહ્યું તું તો મારા માટે થોડું સારું કેવાય અને આમ આપણને લાગે કે ભાઈ ચાલો બધું બંધ છે ઈવન દૂધ લેવું હોય ને તો પણ તકલીફ પડતી હતી દૂધ બે દિવસ થી એ લોકો કોડ આવે જ ક્યાંથી કે પાણી જ હોય નહી તો દૂધ આપવા પણ કોણ આવે ઇવન ડિલિવરી વાળા બોય કોઈ બી હોય અથવા તો ગૌશાળા થી દૂધ આવે તો મારે તો ગૌશાળાથી જ આવતું હતું દૂધ અને ગૌશાળા છે આઠ કિલોમીટર દૂર એટલે એ તો શક્ય જ નતું કે એ લોકો આવી શકે એમણે ના પાડી દીધી કે ભાઈ દૂધ નહી મળે એમ હા એટલે એ ઈ ટેકનોલોજીના કારણે જે એની સ્કૂલ ચાલુ રહી મને થોડું ગમ્યું અને બીજું તમને ટેકનોલોજીનો ફાયદો જણાવું તો એમાં અત્યારે હવે છે શહેરોમાં શું થઈ ગયું છે અત્યારની જે પાંચ લાખ થઈ ગી છે. પ્લસ ખર્ચાઓ વધતા જાય છે. એ પ્રમાણે શહેરોમાં રહેતા હોય અથવા તો ક્યાંય પણ. સામાન્ય જનજીવન આપણે ચલાવવું હોય આપણું ઘર તો પણ બે જણા ને કામ કરવું પડે. શહેરોમાં તો ખાસ. તો હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય તો ઘરનું કામ કાજ એ બધું શું? તો એના માટે હવે અત્યારે શહેરોમાં તો તમે જો ત્યાં લગભગ મશીનો આવી ગયા છે. ઘરમાં સૌથી પહેલું ચાલુ થયું હતું વોશિંગ મશીન.
હમ.
હવે કચરા પોતાનું મશીન ચાલુ થઈ ગયું છે રોબર્ટ. એટલે અવે સ્ત્રીઓને કચરા પોતા પણ નથી કરવા પડતા. વાસણનું મશીન આવી ગયું છે. એમાં વાસણ નાખ દો એટલે વાસણ ઘસાઈ ને લો એકદમ કોરા થઈને વાસણ બાર આવે. એટલે એ પણ થઈ ગયું છે. અને અવે તો અ દિવાળીના સમયે જે સફાઈ કરવા માટે જાતે સફાઈ કરતા તો એની જગ્યાએ એનાઆઈ મશીન આવી ગયા છે કે એનું એક સ્ક્વેર બોર્ડ આવે એ તમે લગાવી દો. એટલે તમારી આખી દિવાલમાં જે ધૂળ જામેલી છે એ પણ નીકળી જાય. એટલે એક રીતે જોવા જાઓ તો ટેકનોલોજીનો ફાયદો એ ખૂબ જ સરસ છે. પણ હા હું એઝ અ સ્ત્રી તરીકે લેડીસ તરીકે હું વાત કરું ને તો એ છે કે અમને હવે એવું થાય કે ક્યારેક અમુક લેડીઝ જે છે એ આના સહારે કામ બધું જ કરાવી લે છે. પણ ઘણી લોકો એવી હોય કે જે બીજું કઈ જોબ ના કરતી હોય કઈ તો ટૂંકમાં એ અ કશું કામ ના કરતી હોય. તો એનું જીવન બેઠાળુ થઈ ગયું. તો ધીમે- ધીમે મેદસ્વીતા એની વ ધતી જાય છે. તો હવે એ મેદસ્વીતા ઘટાડવા માટે એમનેય ટેકનોલોજીનો સહારો કે જીમમાં જવું પડે. સેમ વસ્તુથી એનો જ ઉપયોગ કરીને એમને શરીરનો અ ઘટાડો કરવો પડે છે. એટલે આ રીતે ટેક્નોલોજીનો ફાયદો તો ખરો. પણ સામે -સામે પછી ઘણી વાર એવું થાય કે જો. એના ઉપર વધારે પડતું નિર્ભર રહીએ તો આપણે શારીરિક નુકસાન પણ કરે છે. અને બીજું વાત જણાવું. તો મોબાઈલમાં પણ સેમ જ એવું છે કે અત્યારેના છોકરાઓને મોબાઈલની જે લત લાગી ગઈ છે નાના બાળકોને. તો એમાંથી એના માનસિક વિકાસમાં ઘણો ફરક પડે છે. ચીડિયા પણું આવી ગયું છે એ લોકો નાના -નાના- નાના બાળકો આઠ દસ વર્ષના ત્રણ વર્ષના બાળકો મા બાપ ઉપર ગુસ્સે થતા ચીડયા પણ બતાવતા થઈ ગયા છે. એ લોકોને આંખના નંબર આવતા થઈ ગયા છે. એટલે એ રીતે ટેક્નોલોજી નો નુકસાન પણ ખરું. શું કેવું છે તમારું?
આ એકદમ સાચી વાત કરી તમે. ફાયદાઓ તો તમે જણાવ્યા. પણ આ આપણામાં કહેવત છે કે દરેક પલ્લુના બે પાસાં હોય છે. અને આના ગેરલાભો પણ એટલા જ છે. જેમ કે માણસ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા- કરતા મોબાઈલ અને ઇન્ટરનેટ વ્યસન એટલું બધું જાય કે એના પર ડિપેન થઈ જાય. કે ચાલો ટેક્નોલોજી તે મોબાઈલ છે ને ઇન્ટરનેટ છે ને તેનાથી આપણે પતાવી લઈેશું. અને એજ ટેકનોલોજીથી સાયબર ગુનાઓ, સાયબર ક્રાઈમ. ઓનલાઈન છેતરપિંડીના જોખમ પણ એટલા જ રહે છે. જો સાવચેતી ના રાખ વામાં આવે તો. પ્રાઈવેસી, પર્સનલ પ્રોબ્લેમો આ બધી લીક થવાના ચાન્સીસ છે. મશીનોથી વધતા ઉપયોગથી કેટલીક નોકરીઓ પર પણ અસર થઈ છે. એ તમને ખબર હશે કે એ આઈ. આર્ટિફિસયલ ઇન્ટેલિજન્સ. એનાથી નોકરીઓ પણ કેટલી છીનવાઈ ગઈ પણ છે. જેમ કે આપડા ભારતમાં તો હજી એનું કઈ થઈ નથી. પણ વિદેશોમાં તો શરૂઆત પણ થઈ ગિયું છે. છટણી થઈ ગઈ છે એ આઈ દ્વારા. વધુ પડતા સ્ક્રીન મોબાઈલમાં જોવાથી. આંખના નંબરો માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી જશે કે ચીડિયાપણું તમે કીધું એ પ્રમાણે ચીડિયાપણ ઘણું વધી જાય છે માણસનું મોબાઈલ દ્વારા અને મોબાઈલની લટ લાગી જાય ટેકનોલોજીનો લટ વધારે પડતો લાગી જાય તો એનું કામમાં ધ્યાન નથી રેતું. કોઈ નવું કામ કરવા માટે એને ઉ-ઉત્સાહ નથી થતો. એ ટાળે છે, નવા કામો પણ ટાળે છે. એટલો બધો મોબાઈલમાં એ ચોંટી રહે છે. અને તમે બીજી વાત પણ કરી એકદમ સાચી છે કે ટેક્ નોલોજીના કારણે માણસ આળસું વધારે થઈ જાય છે જેના કારણે મેદસ્વિતા વધી જાય છે. અને એજ એને જ ઘટાડવામાં મોટા થાય, તબિયત વાળા બને, ગાડી મોટી મોટીઓ વસાવે અને એજ ફરી તબિયત નોર્મલ કરવા પડે ફરી સાયકલ લે, ફરી જીમમાં જાય એજ ટેકનોલોજીનો ફરી ઉપયોગ કરે એ આ બધા એના ઘેરલાભો પણ છે. એટલે ટેકનોલોજીનો પણ સાચવીન ઉપયોગ કરીએ તો વધારે બેટર એવું મારું માનવું છે. તમે શું કેશો આ ગેરલાભો માણસને ખરેખર નુકસાન પહોંચાડી શકે?
બિલકુલ બિલકુલ નુકસાન પહોંચાડી શકે માનસિક રીતે અને શારીરિક બંને રીતે માનસિક રીતે એ રી તે કે જે મોબાઈલની આપણે બંને વાત કરીએ મોબાઈલના લીધે માનસિક સ્તર આપડું ઘણું નુકસાન થાય છે માનસિક સ્તરે. પેલા કેવું હતું આપડે બધા જ મોબાઈલ નંબર આપડા વડીલોને યાદ રહેતા હતા. આપણે લેન્ડલાઈન નંબર હતા તો સિટીના કોડ સા થે બધાને નંબર્સ યાદ રહેતા હતા અને હવે તો મોબાઈલના જમાનામાં ઈવન મને પોતાની વાત કરું તો મોબાઈલ છે એટલે હવે નંબર હાર્ડલી ઘરના બે ત્રણ વ્યક્તિઓના જ નંબર યાદ રહે છે બાકી કોઈના નંબર યાદ હોતા નથી એટ લી માનસિક સ્તરે પણ આપણને નુકસાન કરી રહ્યું છે. અને બીજું મને એક પણ ધ્યાન આવ્યું કે મશીનરીના લીધે પહેલાના જમાનામાં આપડે કોઈ બી ઘર ક્યાંય પણ બાંધકામ કશું જ કરવાનું હોય તો પેલા તો શું મનુ-મનુષ્ય કામ કરતા બધું જ હાથેથી જ બધું જમીનો ખોદવાની હોય કઈ પણ કરવાનું હોય નીચે બેઝમેન્ટ બનાવાનું બધું જ ખોદ કામથી જાતે હાથ મહેનત બધું જ થતું તું અને એ રીતે એમાં બહુ માણસો લાગતા તા એ લો લોકોને સારી એવી રોજી રટી મળતી તી એ લોકોનું ગુજરાન ચાલતું તું એનાથી જ ચાલતું તું અને હવે તો એની જગ્યાએ જેસીબી આવી ગયા છે બધી મશીનરી આવી ગઈ છે ખાડા ખોદવાથી લઈને મા ટી કાઢવા માટે બધું જ તો ટાઈમ નો ડાઉટ કે એ લોકો જે કામ મહિને કરતા તા એ આ મશીન અઠવાડિયામાં કદાચ પૂરું કરી દે સમયનો બચાવ થાય છે, કામ વધુ ઝડપી થાય છે પણ સામે તમે જોવા જાવ તો જે લો કોનું ગુજરાન એનાથી ચાલતું તું એમાં એ લોકોને નુકસાન થાય છે તો એ એક ચિંતાનો વિષય પણ ખરો કે માણસોની નોકરી જતી જાય છે. મને ખ્યાલ છે તમે જે-જે વાત કરી કે એ આઈના લીધે બધે નોકરી જતી જાય છે ગૂગલની જ વાત કરું ગૂગલ છે બીજી એક એપ્લિકેશન છે એવી રીતે બે ત્રણ જગ્યાએ મે એવું સાંભળ્યું તું એ લોકોએ જ આવી રીતે બહાર પાડ્યું તું કે આવી રીતે એ લોકોનું અ નોકરી જતી રહી છે એમ પણ પછી ત્યાં એ લોકો એવું અનુભવ્યું બી ખરું કે જે લોકોને નોકરીમાંથી કાઢ્યા હતા ને મશીન જે કામ કરી રહ્યું છે ને, એ માણસ જેટલી વિચાર શક્તિથી ઘણી જગ્યાએ કામ નથી નતું પણ કરતું ક્યાં કે એના થી ભૂલ પણ થઈ જતી હતી એટલે ત્યાં પાછું એ લોકોને માણસો રાખવા પડ્યા છે એ બી એક આખો મેં લેખ વાંચ્યો હતો જે ગુગલમાં મેં આખો લેખ વાંચ્યો એવો આવ્યો તો અ એપ્લિકેશનમાં આવ્ય આવ્યો તો ગૂગલના સર્ચમાં. એ લોકોને પાછા માણસો રાખવા પડે, કેમ તો કે મશીન તો પછી છેલ્લે ખ્યાલ આવે મને બી એવું ખબર કે મશીન તો આપડે જ બનાવ્યા છે ને એમ એટલે આપણાથી બિયોન્ડ જઈને તો એ કશું જ કામ નથી કરી શકવાનું એમ. એટલે એ પણ છે કે એનું નુકસાન છે સારું ભાઈ ચલો મારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે પતાવીએ પછી કાલે વાત કરીએ આપડે બરાબર.
સારું ફરી નવા ટોપિક સાથે મળીશું આવજો, આવજો જય શ્રી કૃષ્ણ. હા.